હલો, કેમ છો?
મજામાં તમે કેમ છો?
ઓ પન મજામાં, હું કરો છો તમે?
કઈ નઈ બેસી રહેલી છું તમારી વાટ જોતી હતી તમે.
હું તો કઈ નહી કામ ચાલુ હતું તો આજનો આપ પણો ટોપિક છે, અ ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ.
હા.
તો આજકાલ તો ઓનલાઈન શોપિંગમાં બહુ ફ્રોડ થતા છે.
હા.
હ તો ઓનલાઈન શોપિંગ આપણે ઘરે બેઠા બેઠા કરી શકતા છીએ પણ ઓફ ફલાઈન શોપિંગ માટે આપને બહાર જવું પડે છે. અને આજકાલની બિઝી લાાઈફમાં તો મોસ્ટલી બધા ઓનલાઈન શોપિંગ જ પ્રેફર કરતા છે.
પર ઓફલાઈન શોપિંગ આપડે સિલેક્ટ કરી શકીએ કપડા લાઈક ચેક કરી શકીએ પહેરીને જોઈ શકીએ આ બરાબર છે કે નહી. એ ઓનલાઈન શોપિંગમાં નહી થાતું.
હા પન ઓનલાઈન શોપિંગમાં આપને વધારે ઓપ્શન્સ મળી જાય છે.
એ સેમ ઓફલાઈન શોપિંગમાં બી થાય છે.
બરાબર છે પન હા બ બંનેઉ શોપિંગની પોતપોતાની વિશેષતા છે તમને જે ફાવે એ તમે કરી શકો છો તમારી પાસે વધારે ટાઈમ છે તો તમે ઓફલાઈન સ્ટોરમાં જોઈને શોપિંગ કરી શકો છો.
હા અને ઓફલાઈન શોપિંગમાં આપડે પ્રાઇસ નું બાર્ગેનિંગ બી કરી શકીએ કે ઓછામાં જોઈએ તે શોપકીપર કરી આપે પણ ઓનલાઈન શોપ પિંગમા અ ફિક્સ રેટ હોય એ આપણેે કૂપન લગાવીએ તો જ માઇનસ થાય.
બરાબર છે ઓફલાઈન શોપિંગને આપણે અ વસ્તુઓ જોઈને લઈ શકીએ એને અ ચેક કરી શકીએ સારી છે કે નહીં પછી આપને વસ્તુ પણ તરત મળી જાય છે લે એટલે પણ ઓનલાઈનમાં આપને હમના ઓર્ડર કરશું તો એ દસ પંદર દિવસ પછી આવશે.
હા.
અને એક હ આપણે ઓનલાઈન લઈએ તો આપણે ટ્રસ્ટ પણ રહેશે કે હા આપણે ચેક કરીને લીધી છે તો વસ્તુ પણ સારી હો હશે જ. પન સેમ ટાઈમ પર હા બોલો.
અને ઓફલાઈન શોપિંગમાં આપણેે અગર કઈ રિજેક્ટ મતલબ ડિફેક્ટિવ પીસ એવું એ આપણે રિટર્નને ચેજ એક્સચેન્જ થઈ શકે. ઓનલાઈન શોપિંગમાં કોઈ કોઈ એપ એક્સેપ્ટ કરે અને કોઈ કોઈ એક એપ એક્સેપ્ટ નહી કરે.
હા બરાબર છે પન આપને ઓનલાઈનમાં ફ્રોડ થી બચવું હોય તો આપને કસ્ટમર રિવ્યૂઝ જોઈને જ પ્રોડક્ટ ઓર્ડર કરવું જોઈએ.
હા.
અને ઓનલાઈનમાં આપને બહુ બધા ડિસ્કાઉન્ટ પન મલી જાય છે. ઓપ્શન્સ પણ મળે છે એને આપનો સ્ટોર સુધી જવાનો ટાઈમ પન બચી જાય છે પ્લસ ઘરે બેઠા બેઠા આપણે હા ઘરે બેઠા બેઠા આપણે ખરીદી કરી શકીએ. પન એના ગેરફાયદા પણ છે કે વસ્તુને આપણે જોઈ નહી શકાય એટલે એમ ટચ નહી કરી શકાય કોઈ વાર એવ ફ્રોડ પણ થાય છે કે એપમાં કઈ બીજું બતાવે છે, પણ આપણે જ્યારે ઓર્ડર આવે તો કઈ બીજુંજ પ્રોડક્ટ આવે છે, યાતો ક્વૉલિટી લો આવી જાય છે.
હા.
અને ડિલિવરીમાં પણ ટાઈમ લાગે છે. પ્લાસ આપને અ ઇન્ટરનેટની પણ જરૂર પડે છે, ને કોઈ કોઈ ગામમાં તો ઇન્ટરનેટ હોય નહી. તો ત્યારતો પછી ઓનલાઈન શોપિંગ ની કરાય.
બાત સાચી છે તમારી.
બરાબર. તમારી સાથે કોઈ એમ ફ્રોડ થયું છે ઓનલાઈન શોપિંગમાં?
ફ્રોડ તો એમ કેવા જાય ડીલે પ્રોડક્ટ થયેલું છે, અને એક્સચેન્જ ની થાય એવું થયેલું છે, ને હા, ક્યારે ક્યારે તો ફ્રોડ જે મંગાવેલું હોય એના જગા બીજું આવી જાય.
હા અને ક્વોલિટી પણ ખરાબ આવે, અને કોઈ વાર એવું પણ કરતા છે. કે જે ટાઈમ બતાવે એના કરતા લેટ ડિલિવરી આવે છે, હવે મા મારું કોઈ ફન શન હોય, મને અ દસ દિવસ પછી કસે જવાનું છે. અન મારું ઓર્ડરજ અગિયાર, પંદર દિવ સ પછી આવ્યો તો, મારો તો પૈસા વેસ્ટજ જશે ને.
હા.
ને ફંક્શન માં મેં પાછું હું પહેરા? એ પણ એક પ્રોબ્લેમ છે.
અને ઓફલાઈનમાં વધારે વેરાયટી ની મળે આપણને, કલરની
હા, બરાબર છે, હા.
અને ઓનલાઈન માં મળે, પણ ડીલે થાય.
હા, એ પણ છે, તો એ જ છે, કે બંનેની વિશેષતા છે, હવે તમારી પાસે વધારે ટાઈમ છે તો. તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો.
હા.
અને ઓફલાઈનમાં એક એ બી પ્રોબ્લમ છે, કે આપને ત્યાં સ્ટોર સુધી જવાનો ટાાઈમ બી જાય છે. પછી ભીડ પણ હોય છે, અને ટ્રાફિક પણ, ને પછી પાર્કિંગ પણ આપને મળે કે નહીં મળે.
હમ્મ. બાત એ બી સાચી છે તમારી.
હા, ને આપને પાછું દુકાન ના ટાઈમ પર જવું પડે. ઓનલાઈન તો ટ્વેન્ટી ફોર આર્સ ચાલુ જ હોય છે. ક્યારે પણ શોપિંગ કરી શકો છો, પણ ઓફલાઈનમાં તો રાત્રે બંધ થઈ જાય છે દુકાન.
હા. અને અપડે ઓફલાઈનમાં પેમેન્ટ નું બી મતલબ એ હોય, કોઈ ઓનલાઈન એક્સેપ્ટ ની કરે પેમેન્ટ. કોઈ કેશમાં જ કરે, આપડે ઓફ ઓનલાઈન માં બેઉ કરી શકીએ, ઓનલાઈન બી અને અ કેશ ઓન ડિલિવરી બી.
હા, અને કોઈ વાર ઓનલાઈન શોપિંગમાં એવું પણ થાય છે, કે એ લોકો અ પેમેન્ટ જય્યારે ઓર્ડર લીએ ત્યારે જ આપવું પડે છે, પણ એના પછી પ્રોડક્ટ જ આવતું નથી. એ પણ એક સ્કેમ્ થાય છે.
હા, એક વાર મેં વેબસાઇટ લાઈક એડની વેબસાઈટ આવે, એમાંથી જોઈને મેં ફેસ માસ્ક મંગાવેલું. એ બહુ વાયરલ હતું, કે કોરિયન પ્રોડક્ટ છે, તો તમારી સ્કીન એકદમ બ્રાઈટ એવું કરી દે હે મેં એ મંગાવેલું પર એના જગા પર કોઈ ઈન્ડિયન પ્રોડક્ટ જ આવી ગયું એવું ની હતું મને એ એલોવેરા જેલ જેવું લાગતું હતું.
હા આપણ એક સ્કેમ થાય જ છે કે બતાવે કઈ બી જું છે ને આપતા કે બીજું છે ને ખોટી એડવર્ટાાઈઝમેન્ટ પણ નહીં કરવી જોઈએ.
હા. આ બધા આપણને ચેક કરતા રેવાના એ લોકો ના અગર ઓનલાઈન કરતા હોય.
કોઈ બી સોશિયલ મીડિયા એપ ના થ્રુ તો આપણને લોકો ના રિવ્યુઝ ફોલોવર્સ અ એ લોકો
ખબર.
કસ્ટમર્સ બધા જોઈને આપણને ઓર્ડર પ્લેસ કરવા
હા બને ત્યાં સુધી ટ્રસ્ટેડ વેબસાાઈટમાંથી જ તમે પ્રોડક્ટ ઓર્ડર કરવું જોઈએ કોઈ પણ વેબસાઇટ થી ની કરવું જોઈએ.
હા.
અને હ પૈસા પણ પેલે ની આપી દેવાના ડિલિવરી આવે એના પેલે જ
પર કોઈ કોઈ એપ તો પ્રીપેડ જ માંગે ને
હા પણ એક સ્કેમ થાય છે મારા ફ્રેન્ડ સાથે થેલું હતું કે એયે અ શૂઝ ઓર્ડર કરેલા હતા ઓનલાઈન ને ત્યાં પહેલે જ લખેલું હતું કે આ એક્સ ચેન્જ ની થશે. એક વાર પે કર્યા પછી એક્સચેન્જ પણ ની થશે ના આ રિટર્ન થશે તો એયે પે કરી નાખેલું હતું પણ એના શૂઝ આયવા જ ની. તો એના પૈસા ગયા.
પછી એયે શું કરયુ?
પછી તો એ હું કરી શકતો હતો એ કઈ નહી કર્યું તો પણ એક વાર એ કોલ કરેલો લોકોને પણ કોલ રિસીવ ની કર્યું.
અચ્છા.
હા તો એ જ છે કે ઓનલાઈન શોપિંગ આપણે અ ઇન્ટરનેટ દ્વારા કરી શકીએ છીએ પછી ઘરે બેઠા બેઠા ખરીદી થઈ જાય છે. અને વસ્તુ થોડા દિવસ પછી મળી જાય છે ને આપણી પાસે વધારે ઓપ્શન્સ હોય છે. ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે આપણને ઓફર્સ પણ મળે છે અને વસ્તુ ખરીદતા પહેલા આપણે એ એ જોવાતી નથી. અને ટ્વેન્ટી ફોર આરૂર્ ટ્વેન્ટી ફોર આર્સ ચાલુ જ રહે છે. આપણે ક્યારે પણ શોપિંગ કરી શકીએ. અને ઓફલાઈન શોપિંગમાં દુકાનમાં જઈને શોપિંગ કરવાની હોય છે. બજારમાં જવું પડે છે વસ્તુ તરત મળે છે વિકલ્પો પણ ને લિમિટેડ જ હોય છે ડિસ્કાઉન્ટ ઓછા મળે છે. અને વસ્તુ જોઈ સ્પર્શી અને તપાસી શકાય છે અને દુ કાનના સમય પ્રમાણે જ ખરીદી થાય છે. ને આજના સમયમાં ઓનલાઈન ને ઓફલાઈન બંને જ પ્રકારની શોપિંગ થાય છે. એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે હું પ્રેફર કરો છો.
આજકાલ તો વધારે ઓનલાઈન શોપિંગ જ બધે બધા કરતા છે ઘર બેઠા કેમ કે બધા જોબ કરે નો કરીએ જાય તો કોઈના પાહે ટાઈમ મળતું ની મલે તો એ લોકો ઓનલાઈન શોપિંગ જ પ્રિફેર કરે.
બરાબર જો આપડે જોબ પર જતા હોય તો ઓનલાઈન શોપિંગ સારું ઓપ્શન છે પણ ગામ સાઈડ તો ઓનલાઈન શોપિંગ ની થાય ત્યાં તો ઇન્ટરનેટ જ ની હોય. ત્યા પછી ઓફલાઈન જ બેસ્ટ છે. આપને બંને પદ્ધતિનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને સ્કેમથી બચવું જોઈએ. તો એજ અ ચલો થેન્કયુ તમારી સાથે વાત કરીને બહુ ઇન્ફોમેશન મળી.
તે મને બી તમારા હાથે વાત કરીને હારું લાયગું.
ઓકે થેન્કયુ બાય.
બાાય.